હલો.
હા.
હલો.
હા હલો હલો.
સંભળાય.
હા.
હા.
બોલો.
શું કરો?
હલો.
હા.
શું કરો છો? નવરા થઈ ગયા? નવરા થઈ ગયા વાસણ ધોઈ લીધા.
હું તો તું કામ થઈ ગય નાવાનું બાકી છે
અત્યારે નાવાનું તમે તો તો બોવ ગંધાર બેન.
હોવ અમે તો અત્યારે થોડુંક બાકી રાખીએ.
તે બે ટાઈમ ના આવતો હતો અમારે ત બે ટાઈમ ના તો તમે બરફ થઇ જાય બેન અમે.
સવારે સવારે જેમ જ છોકરા અમુકવા જવાનું થાય ત્યારે કપડાં બદલાવીએ. આવું પડે છોકરા નવરા હોઈએ અમે આપડે નાઇએ તો છોકરાઓ નાઈ ને.
હમ.
તો નાવું પડે પછી અત્યારે વાળા થઈ ગયા હોય. પછી અત્યારે પછી બહાર જવું હોય ને, ઉઠી ને. પછી પાછા ઉઠીને નાઈએ, ચા પાણી પીએ ના.
ઠક ભારતીય રેગ ફરવા. રોંઢે ઉઠી ને, હ અમે રોંઢે ઉઠીને, પછી ચક્કર મારીએ. બાર થોડુંક વોકિંગ કરીએ, વજન વજન ઉતારીએ ને.
હ.
કરીએમે.
તમારા બાળકો કોણ હાથર.
અમે .
પડતા બઉુ હોય છે ને, તમે તો ક્યાં વોકિંગ કરતા હોય તો, છોકરામાં પડતા પા
નહી. છોકરાને ધ્યાન રાખીએ, એને બેન વોકિંગ કરીએ, એને છોકરાને લઈન વોકિંગ કરીએ એમ. છોકરા હોતા હો, ક કરી એમ, એકલા ન કરીએ બેન.
ત્યાં કઈ જાણ કરાવતું હોય કે નહી.
હા, બેન જ ભાલુ આવે, અમારે તો બોઅજ.
થાય છે.
હા, હાય છે ને, બેન. બઉ આવે, મોટા-મોટા ભાલુ છે, તો બઉ બહાર નીકળવાની ના પાડે છે. નઈ નીકળ શું બહાર, તમે ભાલુ આવે, સાપ નીકળે, એક દી તો સાપ. પ મારા ઘર બાજુ જ નીકળો તો.
ત્યા છે
હમ્મ છો.
બરફ ને, એવું કેવું પડતું હોય, અહિયાં બરફ પડતો હોય, શિયાળામાં.
હા, શિયાળામાં તો પડે ને બરફ. બરફ પડે, બહુ વર્ષ. યાદ આવે, અમે તો આમ છટઠા છટઠા હૈ બેન. બહુ દૂર છીએ.
તે તો ના આવેન.
હમ્મ ના એવું કઈ ન વાંધ ના. એવું તો કઈ ન વાંધો આવે, રેવાનું બોન.
કેવું ગુજરાત? મા એવું જ.
હા, એવું જ છે, બહું મસ્ત રહેેવાનું તો.
હા.
રહેવાનું ન, ફરવાનું બહુ મસ્ત હૈ. અમેતો તો રહીએે છીએ ને, ફરીએ છીએન હમણાં તો. ખાઈએ છીએ. લાઈટ એ અમાર તો બેન બહુ વય જાય ઘડીક થાય તો.
તો એ તમારે ઘરું તો થાય.
હા, ગરમી તો નો થાય, પણ લાઈટ વગર અંધારું થઇ જાય.
ઇનવીટર લઈ લવાય.
હું બેન અહીંયા શું ઇન્વેર્ટર લેવું, ખોટે-ખોટું હવે.
હા.
હા એ લાઈટ નો વહી જાય તમે ઇન્વર્ટર લઈ લીધું હોય ને તો નાના બાળકો છે તો ગરમી બારે આવી છે ઉઠી દિવસ
ગરમી ન એ બધી ગરમી ના થાય ને એટલે વાંધો ન આવે.
હલો.
તમાર બાળકો સુઈ ગયા?
હાવ સૂઈ ગયા.
હેલો ઠીક તો હવે ક્યારે ઉઠશે હવે બાળકો?
પાંચ છ વાગે.
હઅ અમારે બળ કોઈ પણ છ
શું બનાવ્યું તું જમવામાં આજે?
અમે તો જમવામા જો દાળ ભાત બનાવ્યા તા જમી લીધું વહેલું હવે ભાત વધ્યા છે હાંજે નવી એ ભાતમાંથી રેસીપી કરી નાખશું. ભાતમાંથી અમે થેપલા કરી નાખશું ભાત ના
ભાતના થેપલા થાય?
હા ઈ બહું મસ્ત થાય એમાંર તો બોવ જ ખાય છોકરાઓને છોકરાને પ પપા
બધા
બસ ભાત ઓલો આમ પીસી ને પછી એમાં લોટ ને એવું બધું મસાલો નાખીને દાણા ભાજી નાખી લોટ બાંધીને પછી એને થેપલા બનાવી નાખવાના મસ્ત થાય વાહ. હા થેપલા વણવાના જ વણીએ એમ જ આપડે. મેથીના થેપલાને વણી ને એમ ઘઉંનો લોટ
હે.
કેમ ભેગા
પછી આપડે જેમ ખાતા હોય એમાં જેમ ખાવાય એમાં દહી ભેગા ખવાય બધા ભેગા ખવાય ચા ભેગા.
શું થયું?
એક દિવસ બનાવા
હ બનાવજો બેન મસ્ત બને છે અમે તો એઈજ બનાવીએ ભાત વધી છે ને એટલે અમારે. હલો. હલો.
હાાલો હાલો હલો હાલો.
હલો.
હા.
બોવ મસ્ત બને અમે તો બનાવીએ છે બનાવીએ છે.
પણ અહીંયા ના બને. સામે વાળા છે ને ઢોકળાં બનાવતા હોય ચણા લોટ ને ઘઉં નો લોટ.
હમ.
એવું બનાવતા હોય.
હમ ઢોકળાય હા. હમ.
પપ્પા મૂકી જાય
છે હા અમે થેપલા બનાવીએ. અમારે છોકરાઓને ભાવે થેપલા અયના
હમ.
અમે થપલા બનાવી નાખીએ.
હમ હમ.
હમ.
આઈસ.
હા છાશને હા દહીં દૂધ મળી જાય. જમાવી દઈએમાં છાશ
દૂધ શેનું ગાયનું કે ભેંસનું?
ગાયનું છે મળે છે અય ભેસનું નથી મળતું.
હા કેહવાય એટલે જે ખાવું હોય.
અમારું ફિફ્ટીસ
અમાર સાત રૂપિયા છે.
હા પણ એટલું બધું દૂધ સરસ નથી આવતું હો બેન.
હા.
ઓકે ભાઈ અરે એમ તો જાડુ સરતારું ઘી થઈ જાય.
ઘી ને એવું તો થઈ જાય છે પણ હવે સારું નથી બોવ એમ કે બોવ નથી ભાવતું અમને. હા એ અમારે છોકરું એક છે એ દૂધ જ પીવે છે ખાલી.
ખવડાવતા નથી ને.
ખાય છે બધું પણ દૂધની બોટલ તો એને જોઈએ જ.
હમ્મ.
ખબર છે હું કે ક્યારે અમારે દેવાનું.
અમારે બંનેને દૂધ જોઈએ બંને છોક રા ને દૂધ ચા દુધ મોટ બે લીટર
રોજનું બે લીટર લ્યો.
હા રોજનું બે લીટર લઈએ અમાર નાનો છોકરો વધારે પીવે છે ને એટલે. અને ખાઈ લે પછી દૂધની બોટલ તો જોઈએ જ.
સારી ટેવ પાડી તમે
અમે પણ ક્યાંક જાય ને અત્યારે દૂધ બોટલ દઈ દઈએ ને તો અમાર છોકરો છાનો મોનો બેઠો રે.
એટલે અમારે ઈ ચિંતા નઈ ક્યાંક જાય એટલે મોઢા દૂધ ની બોટ લ દઈ દેવાની એટલે છાનો મોનો રે.
ક્યારેક દૂધ બગડી ગ્યું તો હું કરવાનું રસ્તામાં?
રસ્તામાં બગડી ગ્યું હોય તો બીજું લઈ લેવાની પેકેટ દૂધ નું.
હ પેકેટનું થોડું હારું હોય.
તો ઇ હાલે પછી પણ દૂધ જોઈએ અમારે.
બગડી જાય તો હું કરવાનું પછી પેટમાં પછી એમ ગડબડ થાય.
બગડી ગયલું નહી પાવાનું બેન.
છેલી નો તો એવું જ આવે.
થેલીનું તો પણ એમ તો સારું આવતું હોય ને ગોલ્ડની થેલી લઈ ને એ મસ્ ત આવે દૂધ, એવી
હઅંન લઈ ગ્યાંન.
હ. પછી ત મડીને જગ્યા ત
બધું એમ, બધું ટહળી ગ્યા અઈંથીને.
હ
હમ્મ, સારુ કેવાય બાકી બસ મજા મજા કરીએ ને, લાઈટ બી ગે ત બેઠા અંધારામાં. ત્યાર.
છોકરાઓ ઊઠી જાય નીચે.
ના રે ના છોકરો આવે એમ તો અત્યારે હુંતા ને એટલે હુતા રીએ છોકરા.
હા, હ.
બેલા મોડા હૂતા હોય ને એટલે હુતા રીએ.
હ, હ.
બેલા હુંઈ જાય ને તો, હાડા ચારે ઉઠી જાય પછી કાલ ની જેમ.
વાત સાચી સે.
હમ્મ.
મારે આજે પાંચ છ વાગ્સે તાં ઉઠી જામ.
હમ્મ. અમે એટલા વાગે તો ઉઠાડી જ લઈએ, પછી હાંજે હુવે ની તો હાંજે વેલા હુઈ જાય ને. તો વાંધો ન. સારું, હાલો તો. અમાર છોકરા ને વે હિચકો નાખૂ ને રાખૂ.